હેલો અવાજ આવે.
આવાજનો ભાઈ બોલો બોલો.
બાકી તમે શું કર અત્યારે?
કઈ ન અં બાજુવાળ અ ઘેરતો હું.
હમ બસ તમારા જ ફર ફર જ કરવા આજે બાજુ વાળા ગ કાલે ચા પીવ અને બસ. કાલે કુતારા રમાડવ હવા.
હા એટલે બાજુ વાળા નવું લાવે એટલે હું રમાડો ગયો હતો કાલ તો.
બા તમને એવું બધું બઉ અમે નહી આવું. કૂતરા, બિલાડા એવુ બધું.
બિલાળડા, ઘોડિયો એ બધું બઉુ ગમે ભાઈ મને. હમ મારે એક મિત્ર ને છેળ ફારમ ઘોળઓનુ એ દસ બાર ગોડયો રાખે છે એટલે હું શું દસ સંન્ડે ના ત્યાં જતો રહો રાઈડિંગ કરવા ને એ બધું કરવા જતો રહો.
હા રાઈડિંગ ન શોખ રાખો એમ.
ઘોડાના રાઈડિંગ નો તો બઉ ભાઈ શોખ બઉણા પેલાથી જ ગોડીયો નો શોખ છે.
હ તો તો કોઈ દિવસ પડ્યા કે એવું બધું કઈ થ નહીને
અરે પડ્યો હતો ને હું.
હા તો ભકીી સુધી
ના એમાં સુધી ખબર છે ભાઈ ઘોડો હતો ને ઓસ્ટ્રેલિયા ન હતો
હા
એને નવું નવું લ એું એટલે જોકે કોર્ટ જ હતો હ કોર્ટ જ હતો એમાંથી ભાઈ ઓસ્ટ્રેલિનમાં ઓસ્ટ્રેલિયન કેટેગરીમાં
હા
એટલે પછીને રાઈડિંગ ચાલુ કરી હતીી ધીરે ધીરે નવી નવી એટલે પછી હું બેઠો એના પર એટ અચાનક મેં એની જે લગ આવે ને એ દૂર થી ખેંચી લીધી ને એટલે ભડક્યો એટલે ભડકીને ઊંચો જો ને મને નાખ વાળ મસીજો
હા
એ તો એમા નસીબ હારા હતા કે એર માર ઉપર ના પડે ઘોડો
હજ ઘોડા તે તમે એ હા રાઇડિંગ બી પૂરીને તમે બી પૂરા
હા હમા ભાઈ રેડીમાં બહુ ધ્યાન રાખવું પડ ઘોડાનું તો ઘોડા ઓસ્ટ્રેલિયા નાથે ઘોડી ના જ લઈ જવાના તો યાર આપડે ઓસ્ટ્રેલિયા ના હાથે બ પાઠો પડે જાય છે
હમ આપડે તો મસ્તી ચાલતી હોય પણ આવું બધું કઈ થઈ જાય તો આપડા તો લો જ જ પડી જાય
હમ અને એમાંય પાછો ઘોડો તો જપે ના ભાઈ ઘોડી હોય તોય જપે
હા નહી હ એ બી વાત છે આપડા લ નહી હતા કે આમ ફટાકડો પડ્યો ઘોળો ઉછળ્યો ભર રાજા મળડ્યો
હમ આ લગ્નમાં હમણાં જેવું થયતું અમારે જોવાના એક જાન હતી જાન લઈને ગયા હતાા તે ગોળીની બાજુ ખોકેગ પગની પાસે ફટાકડાો પડે દૂર થી
હમ
ગોડીી ભડકી ને પછી લાત બાાત મારવા માંડી એટલે બે જણા લગાડ્યું ને એમને તરત હોસ્પિટલાઈઝ કરવા પડે એમ
હા હા
યાર પ્રાણીઓને છતાં હોય વસ્તુ હારી નહ ભાઈ એમને
હા હા એ બી વાત સા છેી આપડે એમ કહીયે ક્યુટ છે આમ છે તેમ છે છોકરીઓ કે ક્યુટ લાગે બિલાડી કયુ જ લાગે કૂતરાવ બધું સારું તો બધું જ લાગે છે
હમ
એનું જયારે કઈક થાય ત્યારે એમ કે ભાઈ આ તો બઉ ખરાબ કહેવાય આપડે કહીય બિલાડી બિલાડી છે તો કે બઉ સારી આમ તેમ પણ એના વાળ જો ભૂલથી ખાવા માંગ્યા એમાં તો આપડે અંદર કઈક પ્રોબ્લેમ બી થાય છે એનાથી કદાચ આપણા પોપ બી થઈ ગયા એવું બી હોય છે
એનું બી બાય ચાન્સસ કૂતરા કૂતરું હોય તો એના પછી
હા કૂતરા ની લાળના લાળના જે હોય છે આના થી રોગો થાય છે માણસ
હા પાળ્યું ને અચાનક કઈક ગુસ્સે ગુસ્સે ભરાય ને આપડ
હ અને હળકવાથી તો કૂતરું કૂતરું અને હડકવાથી તો આપડે તો ગયા જ ચૌદ ઇન્જેક્શન લઈવા જ પડે
આપેને કહીડયું ને આપણને અડગવા થઇ ગય તો માણસ ની અલગ શું થાય અર હ અમાર બાજુ વાળા ગામમાં જવા પ બન્યો હતો ભાઈ એક હડકો વાળું કુતરું હતું ને એ ભાઈને કરડી ગયું તો એ ભઈ ના પછી ભાઈ એવું કેવું રાત્રે બધા બહાર નીકળેને ભસવા માંડેને હ કરડવા આવેને બધા ને એવું કરે બધાને શું દૂર દૂર રવું પડે અને પછી સાકળ કરી દોરી કરીને બાંધી નાખે
હમ એ સારું પણ હવે પાછું બીવેર ઓફ ડોગ બી લખ્યું હોય તો એ લોકો તો જતા જ રે
હા તો એ
તો શું કરી શું લેશો હા હામેથી અડી ર પછી એ હળી ઘરે એટલે વાત પૂરી થાય
હા એજ ના ભાઈ આ સહી કરવામાં તો શું
હા એ તો બધું એ તો બધું થતું જ રહેવાનું લોકોને આ ટેવ છે બી એ બધાનું નહીં લગાડવાનું તારે પછી એ લોકો હળી કરે કૂતરાઓને પછી કે કે હવે ઈ અમે તો આવું કરીએ
હા
હા એવી જ વાત છે પઈ સાપને અડવા જાય તો ભઈ એ તો ભઈ
હું હું જે પ્રાણી અ જે પ્રાણી ને રોગ થાય એને હળી કરાય જ નહીં ભાઈ હા બાકી તમે ગયા
હા હા અને ને અત્યારે તો બધું કેવું કે રોડ ઉપર જતા હોય બાઈક લઈને આપડે તો મસ્ત સ્પીડ માં જતા હોય અને વચ્ચે કૂતરું કે વાંદરુ આઈ ગયું તો આપડે તો ગયા
હાં આપડુંય જીવનછે ને એમનુંય જીવન છે ને ભાઈ
નહી જીવન જાય એટલે આપડે બી રોડ ઉપર બી ધ્યાન રાખવું પડે એમ આ પ્રાણીઓને લીધે અને ગુજરાતમાં તો ગમે ત્યાં હોય રોડ ઉપર તો ઢોરાકર તો ફરફર જ કરે વચ્ચે
ગાયો તો બેઠી જ ભાઈ રોડ ઉપર
ગાય બેઠી જ હોય કે ભાઈ આવો ટકરાવ અને જાઓ
આપડે ને શું અને અમુક પેલા ઢાળવા કહો ને તો એમાં તો દેખાતા ને કોઈ આવે ને કોઈ નહી આવે જો
હા અને એના લીધે કોઈ વચ્ચે ગમે તે કોઈ જનાવર કે ગમે તેઈ જાય એ
હ એ થાય જવાનું જ ભાઈ એવું તો આ પછી આ અમે એક દોસ્તર ને એ બધા ગાડી લઈને જતા હતા
હા
એટલે એમની લગભગ સ્પીડ હશે જોવ ને આ એકસો દસ એકસો વીસ જેવી અને રસ્તો એકદમ ઢાળ વાળો ન નીચાણ વાળો ને એ બધો રસ્તો હતો ભાઈ
હમ
અને અનાચાનક રોજડું આઈ ગયું તે આગળની ગાડી નું આખું બમ્પર ભાગી નાખ થયું પછી આજ અ આગળ વાળા બે માણસોને તો બહુ ડેન્જર પેલું એક્સિડેન્ટ થ્યો તો એમને બહુ ખરાબ લાગ્યું પાછળ બીજા બે જણા હતા એમને તો જોકે થોડી રાહત છે પણ તો યાર હોસ્પિટલાઈઝ તો એમને ભી કરવા જ પડે એમ હા તો એક ભાઈ તો આગળ બેઠા ત ને એમાંથી જે ડ્રાઈવર હતો ને એ તો બચી ગયો લો એરબેગ ખુલી ગયો
એ બિલકુલ હ હા
પણ બીજો જે ભય હતો ને એના શું હાલ તો થોડા એસીઓમાં છે ભગવાન કર હતો સારી વાત છે કે પછી
નાના બચી ગયો છે એવું શું કરવા થઈ ગયું રહેવા દે અમારા બી અત્યારે ત્રણ ત્રણ ચાર દિવસ પેલા એવું જ થયું કે અમે રોડ ઉપરથી એટલે કે ઘરે આવતા હતાા ચાલતા એમાં બાઈક વાળો આવતો હતો ત્રીસ ચાળસની સ્પીડ એ મસ્ત અને વચ્ચે વાંદરું આવ્યું તો આગળના ટાયર ને ધક્કો મારીને જતો રહ્યો પણ પેલો બાઈક વાળો જે ઊંધો થઈને પડ્યો પલ્સર વાળો કે ત્રણ ત્રણ વાર ઘુમ ગયો અને પડ્યો અને એના માા માથામાં બહુ આવી એમ તેજ ઉપર નહ
હા પા માથામાં લાગેલા માણસ અડધો પૂરો
હા અને ભાઈ એ હેલ્મેટ બી ન હતું પેરેલુ એટ વધારો થ એમ
હમ હમ
લોહી લોહી થઈ ગયો હતો પણ હવે આમાં તો શું કરીએ હવે
હા હવે જે નસીબ હતું વિચારા ને એક્સિડ થવાનું લખ
હા પણ એટલું બધું આમ વધારે નત જીવે તો ઊભો તો થઈ ગયો પણ આમ લોહી નીકળતું હતું
બરાબર બરાબર ના હા સરકારે કઈક કરવું જોએઈ રખદ ઢોર માટે કદા ઢોર માટે અ પાંજરાપોળ બનાવું જોઈએ કે તો જે ઢોરો હોય ને એમના સીંગડા ઉપર રેડિયમ લગાવું જોઈએ એટલે રાત્રે આપણ દેખાાય બરોબર
હા એ બી છે પણ અત્યારે કઈક બી ચલા છે કે ભાઈ રખડતાઢોર હોય એમને લઈ જવાનું પેલા રખડતા જે કુતરા હોય એમને લઈ જવા એટલે હમણાં તો થોડુંક ઓછું તો થયું છે પણ આમ જે જોઈએ હા પણ જે જોઈએ એવું તો નહીં થયું
હ સરકાર એને બજે પેલા જે ગાયોને ભેસો રાખતા હોય ને એ એમને શું વધારે થઇ જાય ને એટલે ભાઈ રખડતા મોકલી દે એટલે પછી ગાયોને બેસો ને એટલે સરકારને એવું જ નિયમ રાખવો જોઈએ કે તમારી કેપેસિટી હોય એટલા ઢોર રખાય તો રજરતા તમારે ઢોર નહિ મુૂકવાના મારા જલદા ઢોર મુૂકશો તો તમારે પછી દંડ થશે તમને એમ
હા અને પછી આપડાને નિયમ બતાવે પાછા આ લોકો કે તમારે આવી રીતે રહેવાનું આવી રીતે રહેવાનું
હા એક્સિડન્ટ થાય તો ઢોર તમે ખુલ્લું મૂક્યું હતું એ ના દેખાય
હા
એ પછી હા તમે કેટલી સ્પીડમાં આયા ઢોર ના તમે આટલી મોટી ગાય ના દેખાય કો અચાનક આ તો માણસ ને ક્યાંથી દેખાય
હા હવે એટલામાં થોડી ના સ્પીડ લિમિટમાં તો જ આવતી હોય હવે હાઈવે ખુલ્લી લોય તો સાહીઠ સિત્તેર તો નોર્મલ સ્પીડ હોય જ છે. અને એટલી ચલાવી બી જોઈએ સ્પીડ લિમિટ કોઈ હવે, એમાં અચાનક દોડ કૂતરું કે ગાય કે રોજડું હોય એમાં પછી આવું થાય.
હમ હમ.
ધ્યાન રાખવું પડે ના આપડે તો કહીયે કે આ, કૂતરું આવું થયું ના આવું થયું લોકો તો કૂતરા પાડે છે. કે આ ઉટ્સ ખાવડાવ આ ખાવડાવ તે ખાવડાવ લોકો, રોડલી દૂધ માણસ ને જેટલું હારું નહી રાખતાને એટલું જ કુતરા ના રાખે પોતાનું,
હા, એટલે આપડે જો ભાઈ પેટ રાખીએ. તો આપણી સાચવણી પ્રમાણે એટલે આપડે રાખી ગઈએ તો એમ જ રખાય. વધારે ના રાખે પછી,
હ માણસ કરતા સારું વધારે સરખી રીતે સાચવી ને રાખવું. એ લોકો બોલો.
હા હા
કે ભાઈ બાજુમાં જેમ મળતો હોય એને મારવા દો, નહી ખવડાવ પણ મારો કૂતરો ભૂખ્યો ના રહેવો જોઈએ.
એજ એજ અને શેરી ના કૂતરાને તો કઈ નઈ નાખે હા સિટી ના કૂતરા ને સાચવે. બાર થી દસ દસ ને બાર બાર હજારનો કુતરા લાવશે.
હા લાવશે ખવડાવું પાછું એટલાનું ખવડાવે બી ખરું, લોકો ના એટલા પગાર હોય છે ના,
હા, અ માણસું રાખે બોલો એમનો પગાર પગાર કુતરા સાચાવા
હા એ બી છે અને રાત પડશે એટલે સ્ટેટસ બતાવા નિકળશે ભાઈ, મારો કૂતરો
હા
એટલે પછી બધું વધતા હોય અને પછી આપડાવા જોઈને એમ કે કે ભાઈ આપણા કરતા તેની જિંદગી હારી
કૂતરા ની જિંદગી સારી,
એ જ થાય છે દરેક વખતે
હા એજ એજ ચલો મળએ ભાઈ હા બઉ વાત કરી દીધી આજે અરે બાર જવું છે હજી હા હું કાલે કે કાલે એમ કે પંગારુભાઈ
હા કાલે કે પરમ ગયો હાતાર હા